હાલો
હાલો
બાય
કેમ છો
મજામાં છું તું કેમ છે?
હું પણ એકદમ મજામાં છું જો ને ઘરે બધા બસ ભગવાન ના દર્શ ર્શન કરવાનું વિચારી રહ્યા છે તો આવતી વીક પર એવું વિચારી કે કોઈ સારા એવા મંદિર પર જતાવી તો બધા સાથે મળીને દર્શન પણ થઈ જાય મનની શાંતિ પણ મળે તો મારા ધ્યાનમાં તો બે ત્રણ મંદિર છે. પણ હું પ્રોપર કયા સ્થાને જાઉ તે નક્કી નહી કરી શકતી. તો તું પણ મને થોડુંક આઈડિયા આપ ને જેથી મને પણ મદદ મળે.
કે ફરવા માટે આપણે ક્યાં જવું
દ્વારકા ત્યાં બહુ મજા આવે અને જોવાલાયક ઘણા બધા સ્થળો છે.
હા એ વાત તો એકદમ સાચી કીધી કે જે દ્વારકા છે ત્યાં તો ફરવા માટે ઘણા બધા સ્થળો છે પણ દ્વારકા કઈ રીતના જવું ને તે નક્કી નહી થતું તું મને જણાવ ને કે ત્યાં ટ્રાવલિંગ કઈ રીતના કરી દ્વારકાની
દ્વારકા તો ટ્રેન નું જ પડે જો વધુ માહિતી આપ કે ગુજરાત ના દેવભૂમિ દ્વારકા જિલ્લા જિલ્લા જે અરબી સમુદ્ર માં આવેલું ભારતીય અત્યંત અને પવિત શ્રદ્ધાસ્પદ અને ઐતિહાસિક શહેર છે હિન્દુ ધર્મ ના ચાર ધામ બદ્રીનાથ જગન્નાથપુરી રામેશ્વર દ્વારકા માનું છે એમાંજ સત સાત પવિત્ર નદીઓમાં પણ સ્થાન ધરાવે છે. ત્યાંના ભૂમિ એ પૌરાણિક કથા મથુરા છોડિયા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી રાજધાની નગરી સમયમાં દ્વારકા ને સુવર્ણ નગરી તરીકે ઓળખવામાં આવે પૌરાણિક માન્યતા મુજ દ્વારકા નગ શ્રી કૃષ્ણ આ ધામ બાદ સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી. અને ત્યાં આપડે જઈએ તો ના અને મુખ્ય સ્થળો વિશે જો વાત કરું તો દ્વારકાધીશ નું મઘે મંદિર છે. જગત મંદિર આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ને સમર્પિત છે. મંદિર પાંચ માળ નું છે. અને બહુતેર શિખર બુદ્ધ થાંભલા પર આધારિત છે. મંદિરના શિખર પર બાવન ગજની ધજા ફરકા ફરકાવામાં આવે છે જે દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે. ને ત્યાર પછી ત્યાં બેટ દ્વારકા પણ છે. બેટ દ્વારકા દ્વારકાથી અંદાજે ત્રીસ કિલોમીટર દૂર આવેલ એક ટાપુ છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નું મૂળ નિવાસ સ્થાન અહી જ હતું. અહીં શ્રી કૃષ્ણ અને સુદામા નું મિલન પણ થયું હતું. અને ત્યાર પછી આપડે ત્યાં સુદર્શન સેતુ પણ છે અને બેટ દ્વારકા અને ભારતનો એક સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ જે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર છે. અને ત્યાં પછી જે નાગેશ્વર જ્યોતિલિંગ જે દ્વારકા નજીક આવેલું આ મંદિર ભગવાન શિવના જ્યોતિર્લિંગ માંથી એક કહે છે. અહી વિશાળ શિવ પ્રતિમા આવેલી છે. ત્યાર પછી વાત કરું તો ત્યા આપડે રુકમણી દેવી નું મંદિર પણ છે જે દ્વારકાધીશથી બે કિલોમીટર દૂર આવેલું છે અને મંદિર ભગવાન શ્રી કૃષ્ણ ના રાણી રુકમણીજી ને સમર્પિત છે. અને ત્યાં ગોમતી ઘાટ પણ છે. જે ગોમતી નદી જે અરબી સમુદ્રને મળે છે. તે સંગમ સ્થળ છે. અહીં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ છે. અને ત્યાર પછી છે દ્વારકા નજીક આવેલું એક અત્યંત સુંદર અને સ્વચ્છ બ્લુ પ્લેગ જેને પ્રમાણિત દરિયા કિનારો તેને આપણે શિવરાજપુર બીચ કહેવામાં આવે છે. અને ત્યાં જવાનું તને શ્રેષ્ઠ સમય કવ દ્વારકા જવા માટેનો તો ઓક્ટોબર થી આ સમય દરમિયાન અનુકૂળ જન્માષ્ટમી ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી વખતે દ્વાર કામાં અદભુત રોશની અને ધાર્મિક મહત્વનું આયોજન થાય છે. અને તે જે વાત કરી કે કેવી રીતે પહોંચવું આપણે તો તેના વાત કરી ટ્રેન દ્વારા પણ જઈ શકીએ જે દ્વારકા રેલવે સ્ટેશન જંક્શન દેશના જોડાયેલું છે જેમ કે આપણે મોટા મોટા સિટી માંથી છે આપણને ડાયરેક્ટ ટ્રેન પણ મળી જાય છે અને જો આપણેે ફ્લાઇટમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ ત્યાંથી છે ને આપણને જામનગર પડે
અને જામનગર થી લગે છે ને એકસો સાડત્રીસ કિલોમીટર છે અને આપડે રાજકોટ થી પણ જઈ શકીએ. અને રોડ માર્ગ ની જો વાત કરીએ તો આપડે અમદાવાદ છે જામનગર છે સોમનાથ અને પોરબંદરથી એસટી બસ તેમજ પ્રાઈવેટ ખાનગી વાહનોમાં પણ સરળતાથી આપણે જઈ શકીએ છીએ. અને દ્વારકા વિશે જો થોડી. ઊંડાણ પૂર્વક અને રસપ્રદ માહિતીઅ આપવું તને. એક સમુદ્ર માં થયેલી દ્વારકા નગરી દરિયાઈ ઉત્ખનન મથુરા અનુસાર શ્રી કૃષ્ણને દ્રવદાન દમન બાદ દ્વારકાનાગ સમુદ્રમાં ડૂબી ગય હતી. અને તે પુરાતત્વીય સંશોધન ઓગણીસો એશ ના જાણીતા, પુરાતત્વ ડો. રાવ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ વેશનોગ્રાફી એન. આઈ. ઓ દ્વારા દરિયામાં ઉત્કરણ કરવામાં આવ્યું હતું. મળેલા પુરાવા દર મળેલા પુરાવા દરમિયાન તળિયે થી પ્રાચીન નગર નગર ના કોટ દિવાલો પથ્થર ના વિશાળ લંક અને સ્થાપીય ના અવશેષો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે અહીં હજારો વર્ષ જૂનું સમ, સમૃદ્ધ બંદર અને નગર અસ્તિત્વમાં હતું. તો શું કેવું છે? તારું આવી છે.
હા, હું તે મને જે આ માહિતી આપી ને એ તો બધી બરાબર છે. પણ હું તને છે ને ત્યાંના દ્વારકા ના ઇતિહાસ વિશે વાત કરું કે દ્વારકા છે ને ભારત નું સૌથી પ્રાચીન શહેરો માં નું એક માનવામાં આવે છે. એ.. હિન્દુ પરંપરા મુજબ છે ને ભગવાન શ્રી કૃષ્ણ છે ને તે મથુરા થી છોડ્યા બાદ અ યદુવંશ ના લોકોની સુરક્ષા માટે અરબી સમુદ્ર ના કિનારે દ્વારકા નગરી ની સ્થાપના કરી હતી, મહાભારત અને શ્રીમદ ભાગવત જેવા પ્રાચીન ગ્રંથોમાં દ્વારકા નો ઉલ્લેખ મળે છે. આ નગરી ખુબ જ સમૃદ્ધ અને સુંદર સુવાસ શહેર તરીકે વર્ણવામાં આવી છે અને ત્યાંની ધાર્મિક તા અને માનવિતા ની જો વાત કરી ને તો, ભગવાન શ્રી કૃષ્ણ એ પૃથ્વી પરથી ને વિદાય લીધા પછી પ્રાચીન દ્વારકા સમુદ્ર માં સમાઈ ગઈ હતી. એટલે આધુનિક સમયમાં દરિયાઈ પુરાતત્વ સંશોધનમાં દ્વારકા ના સમુદ્ર ની અંદર કેટલાક પ્રાચીન અવશેષો મળી આયા છે. જે આ વિસ્તારને પ્રાચીન વસવાટ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. જો કે આ અવશેષો છે ને તે ભા, મહાભારત માં છે ને વર્ણવામાં માં આવ્યા છે, કે દ્વારકા જે છે ને અ તે સંશોધન હજુ પણ ત્યાં ચાલે છે, આ જેે દ્વારકા છે ને ચાર ધામ પૈકી નું એક પવિત્ર ધામ છે. અને દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ પણ આસ્થા માટે અહીંયા આવે છે. છે. દ્વારકા ગુજરાત ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, જેમ કે તે મને વાત કરી. અને એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પોતાની રાજધાની બનાવી છે. અને મહાભારત અને શ્રીમદ ભાગવત દ્વારા તને ઘણો બધો ઉલ્લેખ મળે છે. એની સાથે, સાથે છે ને તે માંથી જે દરિયાઈ અવશેષો મળ્યા છે, તે પણ બઉ ખુબ મહત્વ છે અને ખાસ કરીને ત્યાં તો જન્માષ્ટમી નો તહેવાર છે ને એ બઉ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. અ... કેમ કે, એ તે વાર છે ને તે કૃષ્ણ ભગવાન ન જન્મ દિવસ છે તે દિવસે તો તે કૃષ્ણ હોળી નો દિવસ ખુબ ધામધૂમથીને ત્યાં ઉજવામાં આવે છે કેમ કે ભગવાન શ્રી કૃષ ષ્ણ ન જન્મોત્સવ તરીકે દ્વારકા સૌથી મોટું ભવ્ય તહેવાર છે. ત્યાં લાખો લોકો હે ને ભક્તો દ્વારકા ના મંદિરે દર્શન કરવા માટે પણ આવે છે. અને એની સાથે જ સાથે છે ને ત્યાં હોળી અને ધૂળે ટીનો રંગ નો પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. અને ત્યાં હે ને અ અડતો ફૂટ એટલે ગોવર્ધન પૂજા થાય છે. જે ભગવાનને વિવિધ પ્રકારના ભોજનનો મહાભોગ ધરાવવામાં આવે છે. અને ત્યાં છે ને રથયાત્રા પણ નીકળે છે જે ભગવાનને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. અને કાર્તિક પૂર્ણિમામાં છે ને ગૌતમ ની ઘાટ પર પવિત્ર સ્થાન અને વિશેષ પૂજા પણ થાય છે. અને ખાસ કરીને મકરસક્રાંતિ ઉપર હ ને ભક તો દર્શન અને ત્યાં દાન પણ કરે છે. એટલે દ્વારકા તો બઉ મસ્ત જ જગ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ને આટલી સરસ લીલા પણ ત્યાં આપણને જોવા મળે છે. અને સાથે સાથે ગોમતી નદી પર આવેલો એક સુંદર પુલ પણ છે એ પણ આમ પણને બઉ સરસ રીતના જોવા મળે છે. અટલે છે ને આપડે એવું કરી કે તું મને રાતે સાંજે ફ્રી થઈ ને કોલ કરતો આપડે આ વાત પર સંપૂર્ણ માહિતી એકત્ર કરે ઠીક છે બાય.
એ ભાઈ